હલો? હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ તેમ છો.?
હું તો મજામાં છું તમે કેમ છો.?
હું મજામાં છે.
અરે જો ને, અમારે અહિયાં આજે ને હા જુઓ ને અમારે અહીંયા આજે છે ને ભાગવતનું આયોજન થયું છે. એટલે જો હવે પહેલાની પેઢી તો એવી હતી કે જે બહુ જ ભગવાન આપણા જે વડીલો હતા, મમ્મી, પાપા આપણા દાદા, દાદી એ કેટલું ભગવાન પ્રત્યે એમનો કેટલો ઝુકાવ હતો. હવે જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે. લોકો આધ્યાત્મથી દૂર થતા જાય છે અને પોતાની અ ભાગદોડની જિંદગી માં કેટલા બિઝી થઈ ગયા છે.
સાચી વાત છે આધ્યાત્મિક બનનો જીવનમાં એક બહુ જ જરૂરી વિષય છે. આજે આપણો આધ્યાત્મિક વિષય પર થોડા સુંદર વિચાર આપો.
જુઓ ને આધ્યાત્મિક એટલે અ ખાલી એમ નથી કે, આપણને ભગવાન પ્રત્યે ભાવના જ હોવી જોઈએ. આપણે આધ્યાત્મમાં આપણે વિલીન થઈએ ને તો આપણને બહુ શક્તિ પણ મળે છે.
સાચી વાત છે આધ્યાત્મિક એટલે મિું પ્રાથમિકતા એટલે પોતાના મનને સમજેને આત્માને અ ઓળખણું અને સારા વિષયો વિચારો સાથે જીવન જીવનું માણસ જ્યારે. મંદિર થી મજબૂત બને છે ત્યારે બહારની મુશ્કેલીઓ પણ નથી લાગે
બિલકુલ સાચી વાત છે કે જય્યારે માણસ મનમાં બહુ જ શક્તિશાળી થઈ જાય છે તો એને બહાર કેટલી પણ મુશ્કેલો ન આવે ને તો એને કઈ નડે નહીિ એ તો એકદમ સાચી વાત કીધી અને આધ્યાત્મિક પ્રત્યે આપણો ઝુકાવ આપણે જોયું હશે કે કેટલા બધા પહેલીના પહેલાના જમાનામાં આપણે સ્વામિનારાયણજીનું આપણે ઉદાહરણ લઈએ તો એમને આધ્યાત્મ ઉપર કેટલી આમ પકડ હતી એમને અમ વિદેશ અને દેશ વિદેશમાં એમને આપણા અહીયાના યોગનું અધ્યાત્મનું જે છે ને એ દેશ વિદેશમાં એમને ખ્યાતિ પ્રાપ્ત કરાઈ હતી
સાચી વાત છે ઘણા લોકો માને છે કે આધ્યાત્મિક વૃદ્ધાવસ્થા કરવાની વસ્તુ છે પરંતુ સાચી વાત તો એ છે કે દરેક ઉંમર મેં આધ્યાત્મિક જરૂરી છે કોઈ પણ ઉમર મે આધ્યાત્મિક કરી શકો છો બાળકો માટે સારા સંસ્કાર યુવાઓ માટે સાચો માર્ગ અને વડીલોમાં વડીલો માટે તે મનની શાંતિ આ બધું આધ્યાત્મિક દ્વારા મળે છે
બિલકુલ તમે જે કહો છો એકદમ સાચી વાત છે કે બધી જ ઉંમરના લોકો છે એ આધ્યાત્મિક પ્રત્યે પોતાની ભાવના અધ્યાત્મ પ્રત્યે ઝુકાવ રાખે ને તો બધા માટે સારું છે ભલે બાળકો હોય હોય અ યુવાનો હોય કે વડીલો હોય જો બાળકો હોય તો એમના અંદર સારા વિચાર આવે એમની જીવનમાં જીવવા માટે અ સારું તક મળે એમને અને સારો વિચાર વિચારોથી એ અ એમની મતલબ વિચાર શક્તિ એમની સારી થઈ શકે છે અને યુવાનો માટે તો એમને રાહ રાહ બતાવે કે આપણે શું કરવાનું શું જીવનમાં શું કરવું જોઈએ તો આપણા માટે સારું છે અને વડીલોને તો જો બધું એ જીવનના બધા અનુભવો કરીને પછી બે બેસી ચૂકી છે તો હવે એમને શું છે કે એમને તો શાંતિ જોઈએ એટલે અધ્યાત્મમાં એમને શાંતિ મળે તો બધા બધી જ પેઢી માટે અધ્યાત્મ બહુ જ અ સારો વિષય છે
સાચી વાત છે સવારે વેલા ઉઠીને પ્રાર્થના કરવી કરવાથી દિવસ સારો હ પૂરો દિવસ સારો નીકળે છે ભગવાન નું નામ લેવાથી મન શાંત રહે છે થોડી સમય ધ્યાન કરવાથી મન ના ચાલતા નકારાત્મક વિચારો ઓછા થાય છે આજ કલ લોકો તણાવ ચિંતા અને ગુસ્સાથી પરેશાન છે આધ્યાત્મિક માણસને અંદરથી શાંત અને સકારાત્મક બનુ બનાવે છે આધ્યાત્મિક લોકો એ મતલબ સકારાત્મક બનાવે છે
બિલકુલ સાચું કહો છો આધ્યાત્મિક છે ને એ લોકોને સકારાત્મક વિચાર આપે છે જો આપણા અંદર કેટલી બધી નકાર આપ આપણે જયારે બહુ જ આપણા ઉપર કામનો બોજ હોય બહુ જિમ્મેદારી હોય આપણા રોજ રોજના રોજમરાની જિંદગીમાં આપણે જેટલું અ આપણી જે દિનચર્યા છે એનાથી કોઈ વખત આપણે કંટાળી જવાય છે. તો અધ્યાત્મ છે ને એ આપણને શક્તિ આપે છે અને આપણને આપણા અંદરની જે નકારાત્મક તા છે ને એને અ બિલ બિલકુલ એને એ કરી નાખે છે તો સમાપ્ત કરી નાખે છે અને આપડા સારા વિચારોને અને ઉછેરીનેને બાને બહાર લાવે છે. તો જો અધ્યાત્મ આપણા માટે બહુ જ ઉપયોગી છે, અને એના એનાથી કરવાથી આ આપણા મનને બહુ શાંતિ મળે છે.
સાચી વાત છે, આપણા સંતો અને મહાપુરુષો પણ આધ્યાત્મિકતાનો માર્ગ બતાવયો છે. જે જે સ્વામી વિવેકાનંદ મહેતા કહે તે હૈ કે ઊઠો જગો જાગો અને એમ લક્ષ્ય પ્રાપ્ત થાયને ત્યાં સુધી રોકતા નથી. આ શબ્દોના આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિ બને. છુપાય છુપાયેલા છે.
બિલકુલ સાચુ કહો છો એમને આપણને અ યુવાઓને સંબોધીને એવું કહ્યું છે કે તમે ત્યાં સુધી તો પોતાની રાહગીર માં ચાલતા રહો જ્યાં સુધી તમને તમારું લક્ષ્ય પ્રાપ્ત નહીં થાય. તો બહુ જ સારા વિચારો એમને આપણને આપ્યા છે કે અ આપણને કેવી રીતે જીવનમાં સંઘર્ષ કરતું રહેવું જોઈએ કારણ કે સંઘર્ષ તો જીવનનો એ ભાગ જ છે જો સંઘર્ષ જીવનમાં નહીં હોય અને નીકળી જાય તો પણ જીવન જો કંટલા રૂપી થઈ જાય જે આપણા માટે બધા ચેલેન્જ કરીને આપણે જો અ કોઈ પણ વસ્તુ પામવાની ઈચ્છા રાખીએ. અને એના માટે આપણે સતત મહેનત કહી શકીએ છીએ કે જો અમ મહાત્મા ગાંધી નું પણ ઉદાહરણ લઈ લો કે એ જાણતા હતા કે આપણા દેશ ના દેશમાં છે ને અજ્ઞાનતા છે તો એ વિદેશમાં જઈને વકીલાતની અ વકીલાત ભણીને અને પછી આપણા દેશમાં આવીને એને એમને બધાને જ્ઞાન આપ્યું એટલે એમના હક માટે કેવી રીતે આપણને સાર અમ અહિંસાથી લડવું એ શીખવાડ્યું તો એ બહુ બધી વસ્તુ સ્તુઓ છે ને એમને શીખવાડી આપણને
સાચી વાત છે મહાત્મા ગાંધી સત્ય અહિંસો માર્ગ પર આપ્યો છે. તેમની આધ્યાત્મિક શક્ત્યા અ આખા દેશને પ્રેરણા આપી. એટલે આધ્યાત્મિક માત્ર પોતાની માટે નથી પરંતુ સમાજ માટે પણ ઉપયોગી છે. ધર્મમાં પ્રેમ અને શાંતિ રાખવી પણ આધ્યાત્મિક છે. માતા પિતા નો આદર કરવો ગરીમ ગરીબોની મદદ કરની કરવી ખોટું ન બોલનું ઈશા ન રાખવી. આ બધું આધ્યાત્મિક જીવન ભાવ છે. જો માણસ હૃદય શુ શબ્દ હોય શુદ્ધ હોય તો એ સાચી મોટી પૂજા છે.
બિલકુલ તમે સાચી વાત કીધી. અને જો આપણા અધ્યાત્મ છે ને એ આપણામાં બાળકોમાં અ બધામાં છે, ને એ સંસ્કારોનું સિંચન કરે છે, આપડે સારા સંસ્કારો અ પામવા હોયને તો આપડે અધ્યાત્મ ના પ્રત્યે જો આપડે સચેત રહીશું ના તો એ બાળકો પણ રહેશે જ એટલે અમ આપણે જરૂરથી આપણા જીવનમાં થોડો સમય કાઢીને સવારે. સવારના પોર કા તો જય્યારે આપણને રિલેક્સ મળે જય્યારે આપણને સમય મળે. ત્યારે આપણને અધ્યાત્મ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ધ્યાન કરવું જોઈએ. અ અધ્યાત્મમાં આપણે રુચિ રાખવી જોઈએ, અમ અધ્યાત્મની તરફ ઝુકાવ છે ને માણસ માં સારા અ વિચારો અને સારી પ્રવૃતિ ઉત્પન્ન કરવાનું એક બહુ જ સારું અ મૂલ છે.
સાચી વાત છે આજના સમયમાં સોશિયલ મીડિયાને મોબાઈલ ના. અ વધારો ઉપયોગ લોકો અકેલા પડી રહ્યા છે બધા ઓનલાઈન છે પરંતુ દી લથી જોડાયેલા નથી આધ્યાત્મિકતા આપણાને આપણાને. સાચા સંબંધોની કિંમત સમજા વે છે. પરિવાર સાથે સમય પસાર કરવો વડીલોની વાત સાંભળવી અને પ્રકૃતિ સાથે જોડવું. એ પણ મનેને શાંતિ આપે છે, કેટલા લોકો મુશ્કેલી આવે ત્યારે ભગવાન યાદ કરે છે પરંતુ સાચી આધ્યાત્મિકતા છે કેશ તુ. બને ભગવાન નો આભાર માનવો જોઈ. જીવનમાં જીવનમાં જે મળે તે
મે આજનો દિવસેમાં તો બહુ જ સારો અને બહુ જ જ્ઞાન આપ્યું અને આજનો દિવસ મને તો લાગે સવારે મને અધ્યાત્મ વિશે વાત કરી છે તો આજનું દિવસ તો આપડો બહુ જ સારો જવાનો છે, અને આગળ આગળ બી આપણેે આવી રીતે ચર્ચા કરતા રહીશું તમે પણ કરતા રહેજો. અને જીવનમાં જો આગળ વધવા માટે આપણને અધ્યાત્મ બહુ સહારો આપે છે, એટલે હું તો હવે આજથી જ મારા જીવનમાં થોડો બદલાવ લાવવાની છું અને આજથી આ ટેવ કાઢવાની છું કે અ અધ્યાત્મ ના વિષયને પણ આપણા અ જીવન સાથે જોડીને પછી ચાલવાનું છે. તો ચાલો પછી મળીએ જય શ્રી કૃષ્ણ.
સાચી વાત છે જય શ્રી કૃષ્ણ.